હા સોરી હા તે પેલો ફોન કયરો તો પણ મને છે ને ટાઈમ નતો એટલે પછી મેં તને અત્યાર કર્યો, તું પેલું પૂછતી તી ને તાર ભાઈનો ક કઈક કોર્સ કયો કરાવવાનો અને કોમ્પ્યુટર માં ઇન્ટરેસ્ટ છે. બારમા માં છે ન તાર ભાઈ?
હા, હા. એટલે એને વખતે ટ્વેલ્થ ની હા હું બોલું છું. ટ્વેલ્થ ની એક્ઝામ એણે આપી છે ને આ વખત તો હવે કયો કોર્સ કરવા શું કરવાનું નને એ સમજાતું નથી કે ભાઈ આગળ આજ તો ટર્નિંગ છે ને લાઈફ ન તો આગળ શું કરાવું?
હા, જો આપડી જોડે બહુ બધા ચાન્સ છે. બરાબર આપડી જોડે નોલેજ બી બવ છે સારી જગ્યાએ ફોન કર્યો છે તને બધું નોલેજ મારા તરફથી તને મળી જશે. તને કઈ બી જવાની બીજે જરૂર નહી પડે મારા પોઈન્ટ ઓફ વ્યુ થી બધું તને હું રી સમજાઈશ બરાબર? જો ટ્વેલ્થ પછી એક એવો ફેઝ હોય કોઈ બી છોકરા નો કોઈ ભી છોકરી કે છોકરો એટલે એઝ અ સ્ટુડન્ટ બરાબર એ એવો ફેસ હોય કે જ્યાં તમારે કેવું કે ટર્નિંગ પોઈન્ટ હોય. એ તું બોલીએ સારું બોલી કે તમે જો એ ટાઈમે છૂટી ચૂકી ગયા ને તો તમારું પછી આખું જિંદગી ચૂકી ગયા સમજ. હા તમને અત્યારથી ખબર હોવી જોઈ કે ભાઈ તમારું કરવું શું છે, તમારું ગોલ શું છે અને તમને શું ઈચ્છા છે કરવાની અને એમાં ઇન્ટરેસ્ટ તમને પડવો જોઈએ. ઇન્ટરેસ્ટ શેમાં છે એ તમારે શોધવું પડે કે તમને શેમાં ઇન્ટરેસ્ટ ને તમે કઈ જગ્યાએ છો, તમે શું કરી શકશો. અને કેવી રીતે કરશો. બરાબર. તો એના માટે સેલ્ફ
સેલ્ફ રિયલાઈઝેશન અને સ્ટડી અને અહ શું કેવાય કે ભઈ તમને ખબર પડવી જોઈએ કે મારે રિસર્ચ જાતે કરવાનું છે, શો શોધખોળ કરવી પડશે એ વસ્તુની, પણ લોકોને પૂછીને હોય કોઈ યુટ્યુબમાં ઓનલાઈન કઈક જોઈને હોય, કે સર્ચ કરી-કરીને બધું જોવાનું એમ. હું તન કઉં તને શું ક્વેશ્ચન છે બોલ?
એને છે ને કોમ્પ્યુટરની લાઈનમાં આઈ ટી ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે વધારે
આઈ ટી ફિલ્ડમાં કેવું છે બકા અત્યારે, હું તને ચોખ ખી વાત કવ જો બી સી, એમ સી એ કરીને બી અમને અમે બેરોજગાર છીએ રાઈટ. બરાબર. અત્યારે, એટલે જોવ કરાવવાનું એને બહુ જ
ના, ના બધા, એક મિનિટ, બધા બહું બી સી, એમ સ સી એ વાળાને મેં જોયા છે જોબ કરતા, અને સારી એવી પોસ્ટ પર હોય છે, તો એવું ડિમોટીવેટ થઈને કેમ કઉ છું કે ભઈ નથી મળતી એમ.
પહેલાની વસ્તુ કેવી હતી કે અલગ હતું. બરાબર. અત્યારે સો છોકરાઓ છે, બરાબર. આજે એમાંથી કોઈ ચાલીસ ત્રીસ ને મળે છે રેશિયો સાંભળે જ ને કોઈ દિવસ કે કેટલા લોકો છોકરાઓ પાસ આ થાય છે અને કેટલા લોકોને જોબ મળે છે જેનામાં સ્કીલ હોય ને ખર વાળી સ્કીલ કે ભને જેને આ હોય એને મળી જાય અમુકને આવડતું હોય તો બી નહી મળતી બેસી રહેે છે. અને અમુકને નહીં આવડતું એટલે નહી મળતી પણ પ્રોપર એવું રીઝન ના હોય પાંચ ચોસ ભણ્યા હોય તો પાણીમાં તો કાઢ્યું ના હોય આવડતું તો હોય કંઈક ન કઈક બરાબર પણ પેલા કેવું હતું કે જોબ મળી જતી હતી હવે છે અને ક્રાઇસિસ છે બહ એ બહ જ એ ચાલી રહ્યું છે એમાં. કટોકટી.
વર?
કટોકટી? બઉ એટલે મળી જશે એનું ભઈ નહી ભણવું પડશે પણ હવે છે ને બી સી એમ સી એ તો ના કરાય એને છે ને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, સોફ્ટવેર જીનિયરિંગ. બી એસ સી આઈ ટી ના કરાય તા તો પછી સારામાં સારો ઓપ્શન છે ને આઉટ ઓફ ત્યાં ભણશે ને અહંયા ઇન્ડિયામાં કયું છે કે પ્રેક્ટિકલ સબ્જેક્ટ બધા એ લોકો પ્રેક્ટિકલી તમને ફોટો શૂટ શું કરાવશે? નાકામની બધી વસ્તુઓ કરી નાખે.
અમે એટલા પૈસા વાળા નથી. કે તાત્કાલિક ત્રીસ પાંત્રીસ લાખ આમ ઊભા કરી દઈએ ને એક ઝાટકામાં, તો એટલે એવો ફાઈનાન્સ સિયલ ઈસ્યુ છે, તો એને બહાર કેમ ન મોકલવો અત્યારે
જો સાંભળ, તમાર પોતાનું ઘર છે?
નાહ, અમે ભાડે રહીએ છે.
તાર પપ્પા આઈ ટી ટન ભરે?
ના, મારા પપ્પા આઈ ટી રિટર્ન નહીં ભરતા.
તો-તો કોઈ ચાન્સ નહીં. આમ આઈ ટી રિટર્ન જો ભરતા હોય તો સ્ટ્રોંગ પ્રોફાઈલ હોય તો મેળ પડે, બાકી કઈક તો બતાવું પડે, તો બી લોન જો કરતા હોય એ લોક કોન પૂછી જોવો ને એક વાર કે આઈ ટી રિટર્ન ભર તાને ઘર નથી પોત તાનું, અત્યારે જો લગર વગર રહે છે ને એ લોક લોકો બી જાય છે બહાર, એવું નહીં કે નહીં જવા
હા, પણ માર દાદા હા, હા, મારી વાત સાંભળો, પણ માર દાદ દા ને જમીન બહું છે. જમીન, હા જમીન છે.
તો એવું થાય એમાંથી કે જો જે જમીન હા
પચાસ વીગા જમીન છે.
ઓ પપ્પા તો તો મારા દાદા કરતા તો પાંચ ગણી ઓછી. માર દાદા ન તો કેટલી બધી હતી. ઓછા છી આ અલા લા લા. મારે તા ક દાદા ત્રણ હું સોરી ત્રણસો વીઘા જમીન હતી શું
એવું છે બાપરે એટલા બધા વેચી દીધી તમે બધાને
એટલે તો હું અત્યારે આવું બધું ચાલુ છે મારું
ઓહો. એટલા જ તમે પોતાનો બિઝનેસ ખોલ એમ કોને તો
તો મારે બે જો બે છે ને મારે કશું મારે પોતાના જેક પ્લેન છે બે. અહીંથી મારે અમદાવાદ બી અ સોરી અમદાવાદ નઈ જોકે આઉટ ઓફ ઈન્ડિયા જેવું હોય ને મારે પ્લેન બ્લેન ફ્લાઇટ બઈટ બુક કરવાની જરૂર મારે તો ડાયરેક્ટ આયા અહિયાં ઘરે જ બોલાયેવાનું ધાબા પર જ આપડે તો આઈ જાય બિન્દાસ.
હો તમાર ધાબું એટલું મોટું.
બઉુ મોટું ત્યાં
ઓ બંગલો હશે હે ને. તો મોટો એટલુ ધાબું મોટું હશે.
ચાલો મસ્તી ની વાત રહી સાઈડ માં આપે સિરિયસ વાત કરીએ બી સિરિયસ અત્યારેા હા જો તાર ભાઈને છે ને અ વન મોર ચાન્સિસ ઓછો લોન મળ ઇ હોય તો આવ જવાય હું તો ક બારજ જવાય બીજું કશું થાય નહી. બરાબર. વસ્તુ એવી છે કે એને આઈ ટી નું અહિયાં કર્યું કરવું હોય કરે વાંધો નહી પણ એને કેવાનું કે બઉ સ્કીલ તને ડેવલપ કરવી પડશે. કોઈ બી કર ને અત્યારે એન્જ જિનિયરિંગ કર બી ટેક કરાય બી ટેક નો બી સારો એવું છે અત્યારે ચાર વરસ નું હોય અત્યારે ખબર નહી આઈડિયા નથી બટ એટલું કરે ને તોઈ બઉ જ કે અને કમ્પ્યુટરમાં શું નોલેજ છે? અત્યારે એને શું ખબર છે? કમ્પ્યુટરમાં એટલે ખાલી એવું નઈ કે એક્સેલ છે, ને આ છે, એવું નહીં પ્રોગ્રામિંગ લેંગ્વેજ આ તે એ બધું એને ખબર છે?
હા પ્રોગ્રામિંગ લેંગ્વેજ નીતો એ તો અત્યારે ઘરે નથી. તો પછીથી ફોન, હા. પછી થી ફોન કરી લેશે તને જોને તારે જાણવું હશે ને તો.
એટલે એને એને બધું પૂછવાનું ને મારે ટાઈમ કેવાનું આના?
ના ના એ ટાઈમ કાઢશે ને તમે ફ્રી હશો ત્યારે તમે વાત તારી બાજુ.
અત્યારે હું મારા બીજા બધા કામ મુકી ગયા હતા જો વાત કરું છું. એટલે એ છોક વાંધો ને તો પોતાના હોય તો વાંધો ને તો પી લઈ
હા હા હવે એ તો તારા માણસ માટે તો એવું થોડો ટાઈમ કાઢવો પડે ને પછી બહુ બીઝી રહીએ તો બી ના મજા આવે ને.
એજ સાચી વાત છે. એટલે તત્યા કરું છુ હું કરું ઓહ હો હો હો ફન જોતી નહી હતા
હા એજ ને હું સેમ મારે બી મારે બી એવું છે આ સેમ કે મારી પાસે એટલો ટાઈમ નહીં હોતો પણ આ તો આજે ટાઈમ નીકળી ગયો ઓળી.
દિવસ માં ચોવીસ કલાક એય ઓછા પડે છે નહિં આપણને.
તો અડતાળીસ કલાક નો એક દિવસ હોય ને તો વધારે સારું રહે.
હમ્મ સાચી વાત છે. હું તો દસ કલાકમાં એક અઠવાડિયામાં જેટલા કલાક આવે ને એટલો એક દિવસ હોવો જોઈએ.
ના એ વધારે પડતો લાંબો થઈ જાય પછી.
આમ તો બોવ ટાઈમ મલે આપણને જ. જીવાનો બી વર્ષો વધી જાય જીવાના.
ના વધી જાય એમ વર્ષો જીવાના.
તાર ભાઈનું વાત કરના
એટલે જો પ્રોગ્રામિંગ લેંગ્વજ જવુ હોય, એને શું કરવું છે કે ભઈ બેચરલ ડિગ્રી કરશે ને આમા કોઈ ભી ડિગ્રી કરવી સારી. કઈ ફિલ્ડ માં આગળ વધવું છે કેમાં ઈન્ટરસ્ટ પડ્યો, પ્રોગ્રામિંગ લેવલ બેકએન્ડ માં, ફ્ન્ટેન્ટ માં, કે કઈ એક્ટિવિટીમાં કે